ઓ બે થઈ ભી મને.
બેઠા હતા એમ ને.
હમ.
હા હું શું કવું તમને. કઉ અમે ત્રણ ચાર મિત્રો છીએ.
હા હ.
ત્રણ ચાર મિત્રો છીએ અને ફરવા જવાનો પ્લાન બનાવીએ છીએ બરોબર. હ આમાં કેવું છે કે થોડું વાતાવરણ ગરમી જેવું છે. અને હાલ થોડા ફ્રી જેવા છીએ તો માઉન્ટ આબુ નો પ્લાન છે. અને પછી જોઈએ કે જો બે ત્રણ વધારે થઈ જશે તો એ બધ મજા આઈ જાય. તો આગળ થોડો પ્લાન કન્ટિન્યુ કરાય. તો હમ તો તમારું આમ શું કેવું કે કે આપડ. માઉન્ટ આબુ જયા માઉન્ટ આબુ જયા પછીમ. કઈ કઈ જગ્યા એ ઓમ જઈ શકાય તમે જીલા ખરીએ કે વખત.
માઉન્ટ અબુ જેલલાને હું તો માઉન્ટ અબુ ભ ઘણી વખત જો.
એવું છે એમ.
માઉન્ટન્ટ આબુ જો ને. આમ તો પ્રોપર માઉન્ટ આબુ ચાલુ કરે ને તો પાઈ ગયો ઉપર જો ને એ શરૂઆત. મોતોબકી માઉન્ટ. ડબુમાં કે નોર્માલી લોકો ફરવા જાય રાુંતી પેલા તો ઈ રૂમ ગતે.
બરોબર બરોબર એટલે આ ઉપર હશે ને.
ત્ર ઉપર.
ઉપર પહાડ જેવું ચડવાનું હશે. ટાઈપનુંું ગાડી લ.
ત ગાડી લઈને જઈ શકાય લગભગ ગણો ને આ આબુ રોડ. થી અંદાજે ત્રીસ કિલોમીટર જેવું ખરી ઉપર હાાઈટ.
ઓહો હો હો હો તો તો જબરજસ્ત કહેવાય.
હા રસ્તાઓ લા જવાબે ભાઈ.
પહાડ પહાડ જેવું બધું હશે એટલે સીન ને ઠંડક ને બહુ સારું હોતું હશે. હ.
પછ એવું કેવાય કે શિયાળામાં. જે આપ બાજુનો એરિયા હ ઉત્તર ગુજરાતનો એ. ઉત્તર ગુજરાત જ એરિયા કેવાય કે આટલામાં એક એીરી એક જ જગ્યા એવી હ કે જે બરફ. જામે.
બરોબર બરોબર.
મતલબ તેનું એક જે. જોવાલાયક સ્થળ હ ને નકીલેક પેલો આખો બરફથી જોવાઈ જાય.
આખી લેક બરફ વાળી થઈ જાય એમ.
હા આખી લેખ.
તો તો બઉુ સારુંરે જોવા જેવું ખરી.
હા.
અને આમ હઈટ ઉપર એટલે પાછું શું ઠંડક રહેતી હોય બઉુ. એટલે જામીએ જાય એ સાચી વાત તમારી બરોબર છે બરોબર છે.
ટાઈમ ફરવાનો ભાઈ જેો ચોમાસાની શરૂઆત થાય ને.
અચ્છા અચ્છા
સૌથી બેસ્ટ ટાઈમ ફરવાનો એનું કારણ કે એકતો ગરમી તરત પતી હોય
બરોબર.
અને પછી તમે ચોમાસામાં જાઓ એક બે વરસાદ પડે એટલે પછી ઝરણા ચાલુ થઇ જાય.
બરોબર છે.
અને જેનો મેન હાઈવે હે જે નીચે થી ઉપર ચડવાનો એટલે. ઝરણા એ રીતનાજ છે કે મોસ્ટ ઓફલી બધા રોડ ઉપરજ હોય.
બરોબર છે બરોબર છે અને આમ બરોબર. હમ બરોબર બરોબર. તો પછી તમારે આમ કાર કે માઉન્ટ આબુમાં કઈ કઈ જગ્યા હ વિઝિટ કરવા જેવું ખર્યું આમ. શું શું આમ જોઈ શકાય ત કે આપડે જયા હોય તો.
અહિયાયા થી જાઓ તો તમે એટલીસ્ટ જો કે તમે એરિયા તમેટ જવાનું ક્યાં. સ્્રીટ લોકોઈ પેલા મને.
આપણે જવાનું તો અહીંયા પાટણથી નીકળવાનું હે બધા ને ગાડી લઈને
પાટનથી આપણે નીકળવાનું હોય ને તો અંદાજ ગણો સો એકસો વીસ કિલોમીટર જેવું હોય ને બે બે અઢી કલાકમાં પહોંચી જો તમે એટલે એટલે તમે અહ બે વાગ્યા જેવા નીકળો ને એટલે ચાર હાડા ચારે પહોંચી જાવ એટલે પેલા તો જો રૂમ બુકિંગ કરો ડાયરેક્ટ તો ઠીહે તેને તો ત્યાં જઈને બુકિંગ કરાયુ એવું જરૂરી નહીં હોય બુકિંગ કરીને જે મોંઘું પડે ત્યાં જઈને સસ્તું હોય પેલી સાયન શી જે જે જોવાલાયક સ્થળ હારું અને પેલું જ સાંજ નો ટાઈમ હોય ને સીધો સનસેટ પોઈન્ટ જોવા ડાયરેક્ટ
સનસેટ હોય એમને સાંજ ના સમયે આ પહાડ ઉપરથી લુક પણ સારો આવે સાચી વાત અને ફોટોગ્રાફી બી કરવું હોય તો પણ થાય
એટલે પહાડ ઉપર થી કેવું ભાવ સનસેટ પોઈન્ટ એવું હો કે જેની હાઈટ હેને ત ગણો કે આપડે જોુ એક પહડ કેવા હોય કે જેમાં આપ અરવલ્લી ના પાડ હોય તો આમ હેડે જ જાય હેડે જ જાય પડ એ કેવું હોય એ અરવલ્લી ના પહડોમાં આવે પણ એ જે સનસેટ પોઈન્ટ હે ને ત્યાંથી ન એકદમ લગભગ મારા અંદાજ પ્રમાણે ભાઈ ત્રીસ કિલોમીટર ઉપર ચઢો ને એનું કમસેે કમ વધારે તો નહી પણ આપણે પકડીને હેડોને કે ભાઈ એક બે કિલોમીટરનો સીધો ખાડો જ છે અને તેથી એકદમ પછી નેનન પહાડો હોય તો તમને એવું લાગે સમથર જમીન હૈ એટલે આખું પછી એકદમ આમ સીધે સીધું દેખાય એટલે સનસેટ પોઈન્ટ તમને કમ્લેટ દેખા
કમ્પ્લીટ વ્યુ મળે તમને અને ફોટોગ્રાફી બી બી સારા ફોટા મળી જાય
હા ફોટોગ્રાફી માટે પણ સારી
અને ત્યાં સાંભળ્યું છે કે પેલું શું કેવાય જૈન દેરાસરો કઈક ને પછી તર દેવી માતા નું મંદિર ને એ બી સારું જોવા લાયક છે ગુરુ શિખર છે તો એ બી જોઈ શકાય શું કેવું તમારું
પણ એવું ભાઈ એ એ દીક એવું કે તમે અહીંથી સાંજે પહોંચ સનસેટ પોઈન્ટ યોગી તમે રૂમ રાખી લો બરોબર પછી જે નાઈટ વ્યુ હે ને નક્કી લેક નો કે ભાઈ બઉ ગજબ નો હો ચંકુ હા ચકુ એવું હ નહી કે એકલું ભઈ આપડું કલ્ચર એકલું હોય બહાર ની પણ આઉટ ઓફ કન્ટ્રીની પબ્લિક એ આયેલી હોય બરોબર
હા હા વિદેશ થી પણ બહુ લોકો આવતા હોય છે અને શું કે કે લેખની આજુબાજુમાં જો આમ હોટલ રખાય શું કેવું તમારું કોઈ સારી હોટલ હોય તો લેક ની આજુ બાાજુમાં રખાય એટલે તમે રાતના વ્યુ પણ સારો મળે અથવા રિસોર્ટ
પૈસાની ગણતરી ભાઈ જો પૈસાની ગણતરી ખર્ચની જ જવાનું હોય ને કે ભાઈ પૈસાનોો વાંધો ના આવ્યો હોય તો હુંય એવું માનું લેક ની આજુબાજુ જ રખાય એનું બે ફાયદા રહે એક તો તમે નાઈટમાં લેખ થી નજીક અને બજાર એનું જે મેન બજાર છે ને લેકની આજુબાજુ જ છે.
બરોબર છે બરોબર છે.
બીજો સવારે ઉઠો બઠો એટલે મસ્ત ઠંડો પવન લેકનો જોવાલાયકેય સારું સવાર સવારમાં
સારું રે તે
હ ઘોડે સવારી હોય
બરોબર છે આમ તો કેવું કરાયું બરોબર તો અહીં આમ તો કેવું કે સા છું ને સાંજે આપડે પોચી ગયા બરોબર. બસ સાંજે તમે કીધું. કે ભ‌ઇ સનસેટ નો વ્યુ લઈ તાકે ફોટોગ્રાફી બધું તો પટી ગયું પછી સવારે ત્યાં. કે આજ રાત ના ત્યાં રોકાણ આજુબાજુ નખી લેખ ની કોઈ આજુબજુ હોટલ છે. અને પછી ત્યાંથી સવારે આ બે ત્રણ મેં લોકેશન તમે કીધા એ પ્રમાણે ત્યારે ફરી. અને પછી માઉન્ટ આબુમાંથી નીકળી જઈએ ને ક્યાંક આગળ રાજસ્થાન માં જઈએ તો પણ ચાલે ને.
હા ત્યાંથી જો જો ઘણું સમથિંગ અ. બસો કિલોમીટર જેવું જેશ આયુરી એ.
બસો કિલોમીટર મ એટલે ઉદયપુર નજીક આવ્યો એમ ને માઉન્ટ આબુ ની.
થી ના માઉન્ટ થી માઉન્ટ થી ની એટલે આબુરોડે ગણો માઉન્ટ તો કેવો. ભાઈ એરિયા હે હા હ એટલે આબુ રોડ. થી તમને હૌથી નજીકમાં નજીક પહેલું સ્થળ તમારે ઉદયપુર જ છે ભાઈ એ ગજબ ની જગ્યા હે.
ઉદયપુર છે એમને ઉદયપુર માં શું આમ જોવા જોવા લયક.
એ તો સાત જિલ્લોની સિટી કેવાય એમ મતલબ તળાવ.
સાત ઝીલ છે એમને એટલે સાત અલગ અલગ જાતના તળાવ જોવા મળે છે.
એ સિટી વચીજ છે એ રીતે કે સમજો કે એક. એક જીલ હે મતલબ આ બાજુ હોય એની આજુબાજુ પહાડ હે પાછું બીજું. જીલ હે એટલે એની બાજુ બાજુ પહાડ હે પ ત્રીજું જીલ હૈ એની આજુબાજુ. પાહાડ અને પાહી. પોપ્યુલેશન બધી જગ્યાએ હે સાથે સાથે જીલની આજુબાજુ પોપ્યુલેશન. એ રીતનું બનાયેલું હોય.
બરોબર બરોબર એટલે તમને નેચરલ સીનરી સિટીની વચ્ચે સારી મળી રહે.
હા સિનરી સી સી અ સારા સારા ભઈ રિસોર્ટ બહુ મસ્ત મસ્ત હે ઉદયપુરમાં.
હા હા એ મને મારા એક મિત્ર કેતા હતા કે ઉદયપુર માં જાવ ને તો એક દિવસ. કોઈક સારો રિસોર્ટમાં હોય ને રહો ને તો તમારા આમ પૈસા વસૂલ થઈ જાય એ બાબત નું રે.
હા.
તો આમ એક દિવસ આપડે એવું પણ કરી શકીએ કે માઉન્ટ આબુ થી જઈને પછી એક દિવસ ત્યાં રિસોર્ટ માં રો. હોઈ જઈએ. રિસોર્ટ એ સારા સારા હોયય તો શું ફોટા થઈ જશે અને રવાની બી મજા આવે અલગ અલગ એક. એક્ટિવિટીઓ થતી હોય. એમ બી સારું રે અને ઉદયપુરમાં બીજા. કોઈ મહેલ કે એવું કઈ ખરી આમ જોવાલાયક
આ ઉદયપુર માં કરીને મહારાણા પ્ર. પ્રતાપ નો હોવથી મોટા મોટો મેહેલ તોયો જ છે વિજય પેલો. કહયો પેલા છે નામ મને યાદ નહિ. બરોબર પણ હોવથી મોટામાં મોટો મહારાણા પ્રતાપ ની દરેક વસ્તુ જેવ પડી હે હીરા પેલેસ માં.
ઓ એટલે મ્યુઝિયમ ટાઈપનો બનાવેલો હશે આખો એમની જે પેલો.
ચિત્તોડગઢના પણ એમની સામાન બઘો ઉદયપુર મહેલમાં પડ્યો.
એટલે એમનું શું કેહેવાય કે એમનું બધું સામાન લઇને મ્યુઝિયમ ટાઈપનું બનાયલું હશે. અને કે અ લોકો આવે ને દૂર થી. વિદેશ વાળા હોય કે કોઈ અહીયાં લોકલ હોય તો એમનું શું એક જગ્યાએ બધું જોવા મળી રહેે. એટલે તને ચેતકનો ઘોડો છે અને કહ્યું હથિયારો વાપરતા એ સમયનાને. કેવી રીતે એમનું શું કે યુદ્ધો હતા બધું વર્ણ હતી બધી આખી સ્ટોરીઓ લખેલી હોય. એ બી એક સારું જોવાલાયક ખરી બરોબર છે બધું ઓરિજનલ જ.
પ્રતાપની જે લોકો જેમ એમનું બખ્તર યુઝ કરતા ભાલો યુઝ કરતા. તલવારો બધી એમની ઓરિજનલ જ.
ઓહ હો.
પછી ઉદેપુર ની આજુબાજુ. તો ભરવાા એક શ્રીનાથ દ્વાર હૈ દ્વારકાધીષ્ણુ નુ મંદિર.
હા અચ્છા એટલે જે પેલું આપડે મારા ખ્યાલથી નાથ દ્વારા કહેતા હશે એ્યું હશે.
હમ શ્રી કૃષ્ણનું જ મંદિર હૈ.
હ શ્રી કૃષ્ણ ભગવાનનું છે.
હા એ પણ મેં આજે જ વાચુ છ કે ભાઈ શ્રીનાથજી. અને દ્વારકાધીશમાં બનને હોય છે એમાં હુ ફરક હૈ.
હાજી હાજી.
તટવા ફરક એટલોજ છે. કે જે શ્રીનાથ મંદિર હૈ ને. કે કૃષ્ણ ભગવાનના બાળપણનું જે કહેવાય ને. એને પૂજે હૈ દ્વારકાધીશ મંદિરજે. હા બાળ સ્વરૂપ ને જે નટખટ કેવાય ને એટલે એમને એ એમ ન લ. લગભગ બધી રીતે જે પૂજા વિધિ એ બધી રીતે એ રીતની. થાય અને આપડું જે દ્વારકાધીશ નું ગુજરાત નું મંદિર હ એ રાજા બનીને જે. શ્રી કૃષ્ણ ભગવાન રાજા બન્યા હતા ને જારે.
હાજી હાજી.
પછી જે એમની રાજપાટની જે રીતે પૂજા થતી. તેની રીતે થાય બસ આટલો જ ફરક છે બે વચ્ચે.
બરોબર છે બરોબર છે. એક બાળ સ્વરૂપ નું છે અને એક થોડા મોટા થઈ ગયા અને રાજા બની ગયા.
હા એજ એ નથી આગળ તો પછી. શ્રીનાથ બાદ ફરી દો તો પછી તો ચોથી બે રસ્તા પડે. એક તો જેસલમેર જાય હૈ રઉંજા થઈ.
હમ રણુજા રામદેવ નું. પણ સારું મન.
હા એ લગભગ અઢીસો ત્રસો કિલોમીટર. જેવું એ થાય હ બીજું દોઢસો કિલોમીટર. કુંભલગઢ થાય પણ મારા મત પ્રમાણે તો તમારે ફરવા કુંભલગઢ જ જવાય.
તો તો રણુજાની બાજુમાં પેલું પોખરણ કરીને કઈક આવી એની નજીકમાં જ આવેલું હશે ને. જે આપડે પેલો અણુ ધડાકો કર્યો હતો એ. આનું ટેસ્ટિંગની સાઈટ હશે નહી તો એ પણ સારું જોવાલાયક હશે તમે.
જોવાલાયક એટલે ના તે પરમિશન નહિ ભાઈ.
અચ્છા એવું છે. પરમિશન નથી એમ ને બરોબર ત્યાં તો ત્યાંનું બજાર કઈક ફેમસ છે ને. ગોખરણ સાઈડ નું ત્યારે લગભગ મારા ખ્યાલ થી મોજ. મોજળી ને એવું વધુ સારું મળે છે.
આ મોજડી હે પછી રજવાડી જેં છોકરીઓનું જે હે ને એ બધું. સારું હે હું પોખરણમાં જયેલો નહી પ એ રૂટ ઉપર તો નીક ળ હ એ રૂટ ઉપર તો નીકળીએ તો ભ રામાપીર ના દર્શન કરવા જઈએ ભાઈ રણું પછ તેથી સીધું શું સો કિલોમીટર જે. જસલમેર હ જેસલમેર ફરવાની જગ્યા એકદમ ગજજબ ની રાજસ્થાનમાં હું તો માનું. ભાઈ હારમાં હારી જગ્યા હોયને તો જેસલમેર.
જોસલમે સૌથી સારું એમ ને.
ફરવા માટે.
હમ ફરવા માટે સારું રે આમાં કે રણનેબધ. બ સારું છે ને ઊંની એક્ટિવિટીઓ થતી હોય. એવ બધું સારું રે આમ તો હમ અને પેલું બરોબર છે બરોબર છે.
સમને બમ બધું ફરવાનું હારી જગ્યા હે ફરવા માટે જેસલમેર સારું. પણ તમારે લીલોતરી જોતી હોય ને હરિયાળી જોતી હોય તો પછી તમારે. પકડાય આબુ રોડ છે ને ઉદયપુર છે ને કુંભરગઢ હૈ ને પછી આગળ જોધપુર હૈ.
બરોબર છે જોધપુર જોધપુર પણ સારા કિલ્લા છે. ત્યાં પણ જોવા લાયક સારું રે એમ. જવાય જવાય એ બ સારી જગ્યા છે હમ.
કેવો કે ભાઈ એક એક વસ્તુ માટે ફેમસ છે જેમ.
હમ્મ અને આમાં શું કે ડિસ્ટન્સ વધારો હોય પાછું બે જગ્યાઓ વચ્ચે નું.
બું બસો બસો કિલોમીટર નું હોય દરેકને સિટી વચ્ચે અને ફરવા લાયક મોસ્ટ ઓફની. કે તમે ઉદયપુરમાં પેલેસ ફર્યા તો જોધપુર માય પેલેસ જ છે ભાઈ જયપુર માં જો. તો હવા મેલ હે કુંભલગઢમાં જો તો ઉપર કિલ્લો હૈ. જેસલ મેર એક જ એવું હે કે જો બધું હોય જયો રણ હૈ બરોબર. તો ભાઈ તમારે પેલેસે હ અને આખા રાજસ્થાન માં એક જ પેલેસ એવું હે. કે જો આજે વસ્તી રે હૈ જેસલમેરમાં.